હેલો.
હા કેમ છે, બેન મજામાં?
મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામેં છું.
શું કરો છો?
કઈની આ ઘરના કામ
હા એજ તો જુ હો ને આપડા તો બયરીઓ નુ જિંદગી કેવી છે, આખો દિવસ ઘરના કામમાં જ નીકળી જાય છે. હા હાઉસ વાઈફ નો તો
હા સાચી વાત છે, તમારે હું પણ
ઘરનો આખો દિવસ ઘર ન કામ કરો એમાં જ કામકાજ આખો દિવસ એમાં જ ની કળી જાય છે, જુઓ ને સવારે ઉઠો પછી સવારે ઉઠવાનું છોકરા લોકો નુ ટિફિન બનાવો છોકરા લો કોને રેડી કરો પછી છોકરા લોકો જાય પછી હબન્ડ લોકો રેડી હસબન્ડ લોકો ના એ લોકો નાસ્તો બનાવાનો પછી એ લોકોને ખવડાવવાનું પછી આખા ઘરનું પાછું કામ ઝાડુ, પોતા, વાસણ ને બધું કામ કરવાનુ પોતા માટે ટાઈમ જ નથી મળતું મતો છે, ને સવાર સવારમાં મે એટલી બીજી હોવું છું ને મને ટાઈમ જ નહી આખુ ઘરનું કામ કરવાનું ને પછી બપોરે પાછું રસોઈ બનાવવાની જમવાનુંન એજ વાસન ઘસું હોને
હાચી વાત છે, તમારે સવારે મુ પણ પાંચ વાગે મુ બસ મુ પણ સવારે પાંચ વાગે તો મુ ઊભી થઇ જઉં છું.
હા તમારો અવાજ બહો કપાય
મુ પણ સાંજે સવારે કો પાંચ વાગે ઉભી થઇ જ જાઉં છું પણ આખો દિવસ હું કરું છું ખબર જ નથી પડતું ઘરના કામ ન પાર જ નથી આવતું
હા. ઘરના કામ જ પૂરા થ
પેલો બનાવ ટિફિન બનાવ છોકરીને નિશાળ મૂકી ના આવન
હેલો. હેલો. હેલો હેલો. હલો. હલો હેલો. હલો
હલો અવાજ આવે છે?
હા આવે છેને, તમારો અવાજ.
હા તમારો અવાજ નહી આવતો હતો.
હા એ બ આ નેટવર્ક ન આ વરસાદ ના લીધે નેટવર્ક ન પ્રોબ્લેમ છેને, એટલે.
હા એ તો તમારું શું રૂટિન છે સવારનું?
બસ એ પણ છે મારે પણ એવું જ ચાલે હ છે સવારે પાંચ વાગે ઉઠવું છોકરીઓને ના ધોઈને ટ્યુશન જાય છે સ્કૂલે મૂકીને આવું ટિફિન કરું ઘરનું કામ કરું પછી એ જાય છે સવારે પણ તો બી કઈ કામ ન પાર જ ન આવતો ઘરનું કામ કરી ને પછી સિલાઈ સિલાઈ નું કામ કરીશું મશીન ઉપર બેઠ તો બી કામનો પાર જ નથી આવતો ને આખો દિવસ પણ લોકો શું કે તમે શું કરો છો આખો દિવસ.
કરું કામ જ કરલું હોયને શું કરીએખ કામ જ પૂર થતુ
સાચી વાત છે બસ અરે પાસે હોજે.
મારું પણ એવું જ છે, મારુ પણ એવું છે જો પછી બપોરે મે જમીને ફ્રી ખાવં ને એટલે પછી ખાલી કલાક મળે એક કલાક પોતાના માટે મ થોડું કાઢું સુઈ જવું કે પી પછી એમ મોબાઈલ જોવુ, કે રેસ્ટ કરો પછી ચાર વાગે કે પછી પાછું ઉઠો અને છોકરા, લોકોને ચા દૂધ બનાવો ટુશન મોકલો અને પછી પાછું એ જ ઘરનું કામ દીવા બત્તી કરો અને રસોઈ બનાવોને એજ તો આપણું હાઉસવાઈફ નું જીવન છે ને બહુ કઠિન હોય છે કેમ કે જુઓને આપણા છોકરા લોકોને પણ રજા મળે છે, એ લોકો એ લોકોને રેસ્ટ મળે છેમ જેમ આપણા હસબેન્ડ હોય છે એ લોકોને પણ છુી મળે રેસ્ટ મળે પણ આપડે એ ત્યારે પણ ટેસ્ટ નથી મળતું આપણને સન્ડે હોય, કે મન્ડે હોય બધે દિવસે કામ કરવું જ પડે છે.
પણ આપડે આખો દસ આખો દિવસ આપડે ઘરનું કામ કરતા હોય ઘરનું કોઈ પાણીય બી હોય છે આપડે હસબન્ડ આવે તો દિવસ શું કરતી હોય હે ને એવું જ
હા એ જ તો એમ કે છે કે તમે આખો દિવસ શું કરો ઘરમાં જ તો રહો છો, અરે ભાઈ તો ઘરમાં રહો છો તો કામ કેટલું હોય છે, ઘરનુ ઘરનું ખાલી રસોઈ બનાવવાનું જ કામ થોડીક હોય છે સાફ સફાઈ પણ રાખ જોઈએ આપણે સાફ સફાઈ નહી, રાખશું તો ઘર થોડું એમ ચોખ્ખું લાગે ઘ સાફ સફાઈ પણ કરવી જોઈએ. કરવી પડે છે વાસણ ઝાડુ પોતા કેટલું કામ હોય છે બીજું નાનું નાનું કામ છે ને, બહુ બધું હોય છે પણ એ લોકોને દેખાતું જ નથી એ લોકો એવું જ કે છે, કે શું? કામ છે તમે ફ્રીજ તો હોવ છો તમે તો રેસ્ટ જ કરો છો શું કામ હોય છે. અરે પણ એવું એ લોકો કહે છે, કે તમે બહાર જઈએ આખો દિવસ કામ કરીએ પણ તમે કામ કરો વાત બરાબર છે પણ તમને રજા પણ મળે છે, અને તમે સાંજે પાછા આવો તો તમને રેસ્ટ પણ મળે છે. પણ અમારામાં એવું નથી, આપડે તો દરરોજ મતલબ આખો દિવસ કામ જ કરવું હોય છે.
હમ્મ હમ્મ દરેકને મતલબ દરેક ને પુરુષને આ એ જ પ્રશ્ન આવે છે, પેલા હા કે તમે શું કરતા હોય આખા દિવસ ઘરમાં હા પણ તમે એક દિવસ જોઓ કરો ખબર
હા એ એ તો ઘરની જિમ્મેદારી પછી બધું કામ હોય છે, ને શાકભાજી લાવવાની એ લાવવાની રસોઈ બનાવવાની શું બનાવાનું તમે તો પછી છોકરા લોકો તો અલગ અલગ ફરમાઈશ કરે છે, મમ્મા આ ખાવું છે, એ ખાવું છે, રોટલી શાક નહી ભાવે અમારા ઘરમાં તો બો ત્રાસ છે, સવારે નાસ્તો પણ બધાને અલગ અલગ જોઈએ કોઈને પોહા કોઈને ઓરું થેપલા અને કોઈને પરોટા એવું બધું હોય છે, પછી બપોરે તો ચાલો ખબર છે, કે દાળ ભાત ને રોટલી શાક બનાવીએે છે, પછી રાતના પણ છે, ને ટલા નાટક છે, ને રાતના પણ કઈ ને કઈ જુએ છે, એ લોકોને રોટલી સા ખાતા જ નથી ને એટલે રાતના પણ કઈ નાને કઈ બનાવું જ પડે છે. તે બનાવવામાં પણ તો કેટલી મહેનત લાગે છે, ને કેટલું કરવું પડે છે, ને કોઈ હેલ્પ કરવા વાળું બી તો હું જોઈએ ને કોઈ નય આપડે એકલા જ કરતા હોય છે.
સાચી વાત છે, તમારે બિલકુલ સાચી વાત છે, એવું જ હોય હા મારે પણ એવું જ હોય રે બે બે છોક લે છે. બે બે બે છોકરીઓ છે, મમ્મી આ નઈ ખાવ પેલું બનાવો એક પેલી કે મમ્મી આ નહી ખાવ આ બનાવો આ કેટલું કા હા તોય આપડે કેટલું કામ એ તો આપડે કામની કઈ ગણતરી જ નથી આ આપડે ઘર વાળા જોડે એમ કે તમે શું કરતા હોય આખો દિવસ
હા હાઉસ વાઈફની જિંદગી પર એવી જ છે, ને મતલબ હમણાં કોઈ મતલબ એ લોકો એવું મતલબ ઘણા લોકો એવું સમજે છે, કે હાઉસવાઈફ છે, તો શું કરે છે, ઘરમાં જ બેસી રહે છે. કય કમાવતી નથી એના ઘરતી પણ તમે એ જુઓ ને કે તમારા ઘરને સાચવે જ હાઉસવાઈફ જ સાચવે છે, બધું તમારું ઘર સંભાળે છે, બધું કરે છે, એટલે હાઉસઈફને પણ છે, ને એટલી જ ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ મારું તો માન એવું છે, ને કે આપડે હાઉસ વાઈફ પણ સેલેરી હોવી જોઈએ તમને ખબર કે સેલેરી ગવર્મેન્ટ વચ્ચે એમ કાઢેલું લીધેલું કે હાઉસ ને પણ દર મહિને વીસ હજાર ત્રીસ હજાર આપવા જોઈએ હસબેન્ડ લોકો એ તો મેં તો એમને કીધું કે તમે પણ આપો મને મહિનાના સેલેરી અમે આખો દિવસ તમારા ઘરમાં કામ કરે છે.
ની આપે આપે તો આ
હા એજ તો એ પણ સાચી વાત છે, ને એ પણ આ એ લોકો ઓફિસમાં કામ કરીશ તેમ આપડે બી તો કામ જ કરતા હોય છે, ને તો આપણને પણ સેલેરી હોવી જોઈએ ને આપડે તો વગર સેલેરી આટલું કામ કરે છે.
હા પણ આવા એક જ પ્રશ્ન હોય ને કે તમને શું કરવા લાય છે, ઘરમાં કામ કરવા માટે જ તો લાય છે, પણ એક જ પ્રશ
હમ એવું થોડી હોય છે, કામ કરવા માટે થોડી લાયા છે, અમે પણ આપડે તે ત ઠીક છે, આપણેે કરી રહ્યા છીએ પણ ઘણા લોકો એવા બી હોય છે, ઘણી છોકરીઓ એવી પણ હોય છે. કઈ કરતી નથી એ લોકોને એવું કે અમે કેમ ઘરમાં કામ કરીએ પણ એમ ઘણા લોકો હોય છે, કે સમજે છે, તો કરે એમ ઘરમાં કામ કે આપણને ખબર છે, કે આપડે કરવું જ પડશે શું કરીએ આપણું બી ઘર છે. આપડ આપણું ઘર માનીને આપડે બધું કરે છે, પણ બદલામાં આપણને એવુ બ તું મળતું નથી એવું જ હોય છે, કે શું કરે છે, હાઉસ વાઈફ જ તો છે.
હા સાચી વાત છે, તમારે એવું જ ચાલ્યા કરે મારે પણ એવું જ ચાલ્યા કરે છે. શું કરીએ આપડે ઘરની જિમ્મેદારી છોકરા હોય બધા હોય હા છોકરા હોય સાસુ સસરા હોય બ આપડે કેટલી
છોકરાઓને ટ્યૂશન મોકલવાનું હોય બધાની કેટલી બધી જીમેદારી હાવો હાઉઝ વાઈફ પર જ હોય છે, ને કેમ કે લોકોને ટુશન મોકલવાના લાવવાના ર બનાવવાની હોમવર્ક હોમવર્ક પણ કરાવવાના પછી સ્કૂલમાં કઈ બી કામ હોય ને તો બી આપણેે જવાનું એ લોકોને
આપડે આપડે ઓમ કેતા હોય હ ના આપડે ઓમ કેતા હોય તો ઘરમાં શું કરતી હોય. પણ એક દિવસ તો આપડે માઇકે જા માઈકે જાઓ પિયરમાં જાઓ તો ઘરે આવો તો કેવું ઘર પડે ઓ આપડે માઈકે માઈકે જાઓ એક દિવસમાં છુટ્ટી હોય તો એક દિવસ માઇકે જઈને આવો તો ઘરમાં કેવું પડ્યું હોય ખબર છે ને હલો. હેલો હેલો. હેલો હેલો. હલો હલો. હેલો. હલો. હેલો હલો. હેલો હેલો. હલો હલો. હલો હલો હલો. હલો.